બોલ રોહિત,
હ,
બોલ,
શું કરો,
કઈ નહી નાવુ છું.
હા ફરાજલો બહુ થયું છે,
ઓ આબા નું,
હ બનું,
વાહ.
કાલે નિકળવાનું છે.
હા તોને હું આવું કેટલા વાગે લેવાનું
કાલે સવારે પહોંચવાનું,
અમે આઈ જાય તૈયાર થઈ.
આ જ કપડા લઈ લેજો દસ દિવસ પ્રોગ્રામ જવાનો,
દસ દિવસ નો,
હમ.
હા તો હું ચાર પાંચ જોડી કપડાં લઈ લઉં.
હા બેસરાથી ચાલુ કરવાનું છે.
હા બેસ જ
પછી તિરંગો.
હા તમ‌‌.
હે રંગમથી પાતડી‌.
પાટડી.
વિરંગમ તળાવ બે દિવસ વિરંગમ તળાવ ને એવું જોવાનું તો,
હા.
હા વિરંગામ તળાવ મોટું સરસ છે.
હા.
તો એ તળાવ ન બે દિવસ તો લાગશે પાતળી જવાનું.
હા.
પાડી વાણ્યનું જૈન દેરાસર છે ને, તો જોવાલાયક સ્થળ છે તો પબ્લિક બહુ આવે.
એકદ જેલોમ એ પણ હા પાટલું જેલોનું.
ના હું નહી સારું નહી
હા આખું મંદિર ગોલ્ડન કલર નું હો
ગોલ્ડન કલર મંદિર હ.
હા
પબ્લિક ઓફી છે.
પબ્લિક લોટ પબ્લિક બૌ જ પબ્લિક હમ્મ
કે્યારે ગયાત્ય
બેસ્તા વરસ ઉપર છે તો બહુ ટ્રાફિક હતું
બેસ્તા વર ના
હા
કયા
હા પ્રબંધ સાથે બાઈકો લઈને ગયા
હમ્મ
કેનું પલ
જાતે તો બે કલાક જેવું થઇ જાય
જ બે કલાકે જને હ અ્યારેને ચાર એટલો વાંધો
આપડે તો પણ પેલા બેચલી જવું પડશે ને એટલે ભાર લાગે ને.
લગઝરી લેને જઉં હને
હા સાચી વાત
થઈ
ત સાડા
સાધમપ થાય સુઈ પહચતા
હ સુું કોણ
સુઈ કો છડા દ
હા બે ત્યાં પણ જયેલો છું હું એકદમ
જેલા છો તમેમ
હમ્મ તમે જેલા
ના નાળા બેટ મન છે.
એવું છે એમને હું ચજેલો છું
બોર્ડર ન પાર્ક ન બધું સે જોવાનું
હા પાક ત્રીસ કિલોમીટર અંદર જવું પડે
ત્રીસ કિલોમીટર અંદર કીધ તો બસ જતી છે ને.
બસ માં જવા દે ત્યા
અ તો મ્યુઝિયમ છે ને વાત ઓપરી કે મ્યુઝિયમ મ્યઝિયમ ફરવાળ ફળ હારું હ
હા આમી આપડા પુતળા નહી આવતા
હા
તે આરમેિયા વાળા ઉભા કરેલા છે તો સ્ટેચ્યુ જેવા કઈ ટોપ બંદૂકો
તો જોવાલાતું છે એમ
હા
હા તો જવાનુંશ પછી નરેેશ્વ્રી નરેેશ્વરી માતા મંદિર હ
હા
તો દર્શન કરીને ત સાચો ના રાતેે તો સદના સમય દર્શન કઈ છે સાચું
હા સાંચ
હમ તો સાચો રાત રોકાઈ
હા
સીધા સવારે રણુજા.
રણુજા રણુજા પણ સારું છે.
હ દર્શન વર્સન કરીને નહી તો ફ્રેશ થઈ આરામ આરામ કરીને.
હા
સીધા પોખરામગઢ જવાનું પછ
કોકરાંગણા રામલીવા
હમ પોકરાન
હા
પોખરણ ઘઢે સારો જ જોવાનું.
હમ
તો તરવાલો પહેલાના સમયની બંદકો
તરવાલ વાા સાચ વાત
પેલાના રાજાઓને કપડા
હા
એ બધું તો જોવા લાયક સારું સ્થળ છે ઓકે ઓકે.
હા
હમ તો પછી જોઈને જેસલમેર જવાનુ.
જેસલમેર હા મહેલો જોવા.
રિસોર્ટમાં તો રાતે પ્રગ્રામ હતો. બેસવાનું પછી સૂઈ જવાનું.
હા
પછી સવારે કેમલ ફરી પણ નીકળવાનું રણમાં
રણમાં
હા તે ઊંટ પર ન ફરવા કર કેમ સફ
હા સાચ
હા તો જવા
પછી
પછી જવાનું જયપુર. પેલા ના કિલ્લાઓ કિલ્ જયપુર
જયપુર હા કિલ્લો આવજો.
પહેલા કિલ્લાઓ જયપુર બહ મોટા કિલ્લાઓ રાજાના વખત હમ એ બધું છે જોવાનું કે જયપુર જવાનું.
હા
બસ સુરેશ ભાઈ કેતા એમ કેજો
સુુરશ બાઈને હું કહી દઉ આવશે તે
હમ પલા સુરેશ રાજપુર
હા
એ બધા તોઈ ગયા.
એ બધા અંદર છે ઓફિસ માં બેઠાં છે.
બેઠા છે એમ આરામ કરે છે.
હા
બીજું કો
હ શાંતિ મજામાં.
મજામાં?
હા પછી ક્યાં જવાનું કિલ્લા જોઈને.?
હા
પછી કિલ્લા બીલા જોઈને ક્યાં જવાનું.?
રિટર્ન આવશુ.
હછી રિટર્ન?
હમ હ,
તેમાં દસ દિવસ થઈ જાય.
હા એ મું
હા હોટલમાં રોકાવાનું
હા?
હોટલમાં રોકાવાનું બધા થઈને દસ દિવસ થઈ જાય.?
હમ બધું વાટરમાં રોકાવુ દસ દિવસ થઇ જાય.
હમ
આ તો કેટલા કિલોમીટર ન પ્રવાસ થયો એટલે દસ દિવસ થઈ જ ને.?
હા હા!. પછી આમી ને
દરિયે
હા લે અત્યારે બુકિંગ કરાવી દેજો.
લગઝરી બુકિંગ કરાવી દઈ એા તો.
તો ટિકિટ કઈ દેજો અમે આપી દઈએ.
એ ઉચેક પૈસા કરી દેવાનું?
ઉચ્ચક?
હ
એવું છે એમ ને? હા
હમ એઈ પછી નું પછી, દ્વારકા બાજુ નુ ગુઠવીએ. એ પછી દિ ફરીને આયી દ્વારકા, હલો! હલો? હલો!
વાનું દ્વારકા જવાનું?
ઈ પછીની દ્વારકાનું ગોઠવવાનું.
એવું છે એમને?
દ્વારકા, સોમનાથ, ગીરનાર
દ્વારકામાં આપડે રાત્રે નીકળીએજો સવારે સારા દર્શન થાય.
હ હ રાત ન કાર સવારે પોકે જવાય. રાત્ર છ વાગે એવું નીકળી જવાનું સાંજના સમયે
હા સાચી વાત,
એટલે આઠ વાગે જો તો પોકી જવાય.
હા હા સવારના દર્શન પણ સારા થાય દરિયામા માં નાવા જવું હોય? દરિયામાં નાવા જવું હોય તો
હા એટલે જ ને દરિયામાં નવા જાવો તો દસ અગિયાર વાગ દરિયા દર્શન કરીને નીકળી જવા દરિયા જતું રવા ચાલો. બેટ દ્વારકા જવા.
પહી પહી બેડ દ્વારકા ગોમતીઘાટ જોવાનો.
બધી પબ્લિક ગોમતીઘાટ જ નાતી હોય.
હા સાચી વાત.
પછી ઇ થી સીધા નેકળી જવાનું સોમના સોમના સોમનાથ દર્શન બર્શન દર્શન કરી આરામ કરીન જમી ન નીકળી જવા નું પછી ઘેર.
હા સાચૂ હ.
પ સીધા જુનાગઢ આઈ જવાનું.
જુનાગઢ. હા જૂનાગઢ ડિપેન જાસઈ.
હમ.
જુનાગઢે જ શું ફરવા લાય.
જુનાગઢ પહેલાના ગઢ સવા સ્થળો જોવાલાયક. પર્વતોન એવું બધું.
હા પેલાય
કુદરત કુદરતી નેચર.
હા.
તો નું ખેતીવાડી કલ્ચર.
હા.
બધું તો જોવાલાયક સારું સે.
તે આપ પણ જાતા જીએ.
હમ.
પછી ઘેર.
ના પછી જવાનું પાવાગઢ.
પાવાગઢ હા.
પાવા
પાવાગઢ માં હમણાં એક
એ એ પેલો ઘટના પેલું પર્વત
પર્વત
વરસાદના કારણે પર્વત
ઓ વાસા કરાવ છે તું.
હા.
તો વધાર બોલય
તો કોઈનું મોત થઈ ગયું તુ ને તેટલેમ
ચાર નું મોત થઈ ગયું હતુ જો એ કહેલા હતા.
ચાર જણાના.
ચાર જણ ના મોત થઈ ગ્યા તા બે ટાયર છેમાં
એ બધું તો સમૂ કરી દીધું હશે ન.
થઈ ગ્યું સે કમ્પ્લીટ કર રિપેર કામ કર નાખ્યું ન.
હા હા સાચી વાત.
આપડે રોપ વે મે ચડવાનું ડાયરેક રોપ વેથી ચડવાનું.
હા.
ઉતારવાનું રોપવેથી.
હા લિપમાં.
પછી રિટર્ન ઘરે આઈ જવાનું.
હા
સાત આઠ કલાક નો ટાઈમ લાગે આરામ થી લક્ઝરીમ સુઈ જવાનું. હા વચ્ચે પછી જમી લેવાનું જમીન ખરે આય લક્ઝરી વાહન ભાડું આપી દેવાનું હિસાબ.
હા હું ચાલ.
ચાલન તો ચલા ચલા જ તમે ચલા જ વસઅપ કરશો.
હુ હુ ભણન સુરેશ કરણ બે પછી સુરેશ ચંદ્ર મા ત્રણ ત્ સુરેશભાઈ પ્રતિકભાઈ પરેશભાઈ લિકમાસ ભાઈ રાહુલભાઈ દસ જણા છીએ અમે.
દસ જણા
હા
દસ જણા મા હુંહથી કરી વીસ જણા લઝરી ચાલે
હ વીસ જણા સ્લીપર ક જરા.
હોઅ સ્લીપર કોચ લક્ઝરી કરજે
ચાલ આરમ બારમ મળી રહે.